હલો.
હા જય શ ક્રષ્ણ.
એ જે સી ક્રષ્ન, શું કરો છો?
આ જો આરામ કરતા તા, ત્યાં તમાર ફોન આય્વુ.
બરાબર, બરાબર.
તમે કો શાંતિ, જો નકરી ગરમી છે અત્યારે તો.
હા, ગરમી તો બઉ છે.
તમારે ત્યાં કેવીક છે ગરમી?
અમારે ન્યાં બઉ જ છે હો.
બઉ જ છે ને?
હા.
શું છે બીજું?
કાંઈ નહી જુઓ કેટલા દિવસ થ્યા આ ફોન નતો કર્યો, તમારી યાદ આય્વી તો મેં તમને ફોન કર
સારું છે, અમને યાદ કયરા ને ફોન કયરો તો.
હા, તમે તો કરતા જ નથી અમને ફોન બોન કાંઈ.
હમણા ટાઈમ નથી બઉ રેતો, બધા બાળકો આયવા છે ને વેકેશન કરવા.
બરાબર.
એટલે. અને આજે કઈરો અમને યાદ કરીને સારું. જે
હાં હાં, બરાબર છે.
હું છે બીજું નવીનમાં?
બીજું કાંય નઈ તમે ક્યો.
આ જોને કેટલી મોંઘવારી વયધી છે.
હા મોંઘવારી તો હવે વધવાની જ છે વરષથી.
બહુજ મોંઘવારી વધતી જાય છે.
હા. અત્યારે તો હા.
ગમે એ વસ્તુ લઈ એ કે ગમે એ વસ્તુ, શાકભાજી છે, પેટ્રોલ, ડીઝલ નો ભાવ કેવો વયધો છે.
હા હો બવ જ.
બવ જ ભાવ વધી ગયો છે બધે. અત્યારે જેટલા આ ઘરમા પાંચ સભ્ય હોય તો પાંચ જઈને કમાવવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે.
હા પાચે કમાવે તો જ ફયદો થાય એ નકર બાળકો હોયને એના તો ન વાંધો આવે. એક પાંચ છ જણા નો ફેમિલી મેમ્બર્સ પાંચ છો હોય ને એમાં બે ત્રણે તો કુમાવા જ જોએ.
હા અને પાંચ જણા કામવા વાળા હોય ને તો ન ચાલે આ તો એક જણું કામે પાંચ જણા ખાય તો તો બહુ જ આમ આડઅસર પરે છે.
તો એક જ વ્યક્તિની હવ દશા દેવાય છે.
બરોબરની દશા દેવાય જાય છે. પણ મોંઘવારી જ એવી ભઈ. છે?
હોવો છે ત્યારે તો કઈ લોકોને ખા ખાવાની વસ્તુ લેતાય વિચાર કરવો પડે.
હા તો વિચાર જ કરવો પડે કે શું લેવું શું નહી.
અને જે વ્યક્તિ કમાતું હોય એને તો દસ રૂપિયાની વસ્તુ લેતા વિચાર કરે.
હા એ વિચાર કરે પણ આપણા જવાની, ભાઈઓને તો બધી વસ્તુ જોઈ લેવી જો હોઈ.
હમ અમુક હમજતીય એને ના વાંધા હોય બાકી જેમ સમજતા ના હોય, એને જોતું હોય એટલે જોતું જ હોય એમ.
હા દેવડા એને જ પાર થાય.
હમ.
તમારે ક્યારે આવું છે આ બાજુ.
અમે તો હવે જોઈએ તમે આવ ને.
નહી આાર શું પણ તમે આવો એક રાટો મારવા.
હા ત તમે આવો ને હું તમારી ટિકિટ કરાવ દઉ.
એક વક તો શું ભાઈ અમે આવશું અમને ટાઈમ મળશે એટલે.
હમ અત્યારે તો સોના ચાંદી ના પણાવે એટલા વધ્યા જ.
બહુ જ વધી ગયા છે સોના ચાંદી ન તો ભાવ કેમ ઓછા એવો જ રહ્યો છે.
હા તમને ચાંદી ગમે કે પહેરવું વધારે સુંનું ગમે છે તમે?
મને છેને, એમ ચાંદી ગમેવ.
હા મને ભી ચાંદી બહ બે, બેહેનોને છે ને સોનું સોના નો બહવ જ શોખ હોય.
મને ચાંદી ગમે એનું કારણ છે કારણ કે સોનું જો સાચવવું પડે એટલું બધું મોંઘું થઈ ગયું છે.
બરાબર.
હા એટલે આપડણે ગમે યા પહેરીને જાય તો સોનું કેટલું સાચવું પડે.
હા બેગું ટેન્શન રેય.
અન ટેન્શન એના કરતાં ચાંદી પહેર હોય તો એટલી ચિંતા નહી, જોકે તો ચાંદી માં એ ભાવ એટલો વધી ગયો છે.
હ પછી થોડાક વર્ષોમાં ચાંદી ન સોના જેવું થઈ જવાનું પહેરીને રખડી એટલે વાંધો ને વાંધો.
હા હા, અત્યારે પેરી લઈએ થોડું ઘણું.
હા હું તો અત્યારે થઈ ને થોડી થોડી થોડી વસ્તુ આમ લઈને ભેગી કરું.
એ સારું.
પછી કોકી એવો ખરાબ સમય આવે તો વેચીને વાપરવા થાય.
એ વાત સાચી છે હા સોનું હોય કે ચાંદની હોય તો ક્યારેક કેવી મુશ્કેલીમાં આપણો સાથ આપે ખરું એમ.
હા એજ ને વેચી ને પછી આપડે કરવા થાય.
હા બીજી તો આપડે શું હોય આપણી પાસે પ્રોપર્ટી સોનું જામનું સાચું હોય તો કામ આવે.
હ અત્યારે જમીન ના ભાવ એવા વધી જયા જમીન કઈ લેવા ન જવાય ક્યાંય.
ના નવ જમીનમાં પાછી જો આપણા મનાની જમીન ક્યાક હોય તો થાય, નકળ ખાતેદાર ગોતવા પડે ને એ બધી મગજ મારી થાય.
હા એમાં કાગડિયા કરવામાં જ કેટલા પૈસા વહી જાય કયો તમે?
હા એના કરતા સોનું ચાંદી લીધેલું હોય તો આપડે કામ આવે એમ કે ભવિષ્યમાં ક્યારે બીમારી એવી હોય, કોઈ પરિસ્થિતિ આવી હોય.
હમ્મ બરાબર છે. અત્યારે તો ધંધા વાળા ને બધા ધંધા પણ ઠપ થઈ ગયા ઠંડા કોઈના હાલતા નથી.
હા એઇ તો નહી સાભયું.
હા ધંધામાં બધાયને મંદી આવી ગઈ સ.
હા યું તો ચાલુ છે ને
હા એટલે જ ને
સામે યુદ્ધની સામે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધ જ્યા છે, બધી મોંઘવારી વધી જઈ છે બધી વસ્તુમાં
હા એ વાત તમારે સાચી છે.
અત્યારે પૈસો શું મહત્વનો થઇ ગયો છે.
હા એઈ તો બવ જ હ.
હા પૈસા આની બોલબાલ છે કે શું, પૈસો હોય તો બધા આપણને બોલાવે ચલાવે પૈસો ન હોય તો આપણને કોઈ સારી રીતે વ્યવસ્થિત બોલાવે પણ નય.
હા એજ ને.
લોકોને તો આમ પૈસો જ મહત્વનો છે.
હા પૈસા હોય તો બોલાવાય ના હોય તો એમ થય ગઈ કે હાલો જે શ્રી કૃષ્ણ.
હા જ શ્રી કૃષ્ણ કે પૈસો હોય તો, હા હા હા કે આ ભાઈ પાસે તો પૈસા છે. એવા માન સન્માન આપે ને આપણને.
હમ્મ.
પૈસો ન હોય તો કોઈ ભાવે નથી પૂછતું અત્યારે.
હા પૈસો ન હવે તો કે આ કોક દિવસ એવું બને કોકને માણસને પૈસા અને જોવુ હોયને આપડે આપીએ તો પછી ઈ લોકોને ટાઈમે પાછા આપવાની ખબર યે ન પડે.
હા હા.
પછી આપડે માગવા મા સંબંધ બગડી જાય માંગી-માંગી થાય તો.
હા એવું જ થાય તો, પૈસો કોઈને દેવાય હી નય.
દેવા જેવુય નથી અત્યારે તો કોઈને મદદ કર્યા જેવી જ નથી.
અને પૈસો છ ને આમ દુશ્મના વટ કરે.
હા એ વાત તમારી સાચી. પૈસા સંબંધની વચ્ચે તો પૈસા ના આવે ને એજ સારું.
હા કારણ કે પૈસો એવી વસ્તુ છે, કે આપણે દઈ ને ત્યારે વ્યક્તિને સારું લાગે. પછી જ્યારે તમે માંગો ત્યારે એને એમ થાય તાં તમારી પાસે માંગી લ્યે
હં, બરાબર છે.
તેને એમ સમજવું જોઈએ કે આણે આપ પ્ણો સમય સાચવી દીધો. તો અવે આપડે એને જરૂરત છે જ. તો દઈ દેવા જોએ.
બરાબર છે.
હા, એ વ્યક્તિને પછી પૈસો લેવાા ટાણે ટાઈમે કંઈ થાતું નથી, પછી આપડે જારે માંગીએે ને ત્યારે એને ખરાબ લાગે છે એટલે પૈસો કોઈને મોટે ભાગે જો કે દેવાય જ નઈ.
હા ભલે ગમે એ રુપિયા આપડે મદદ કરી દેવાય. પણ પૈસો ને એને મદદ કરી ને ભલે આમ પછી ક્યારેક આમાંથી દુશ્મનાવટ ઉભી થઈ છે. પૈસા માંથી
હં એ વાત તમારી સાચી છે, હું છું કે કમાવતી નથ થી કાંઈ પણ એવુ મને એમાં કાંઈ બો ખબર નથ પડતી પણ એમ ઘણી વાર મેં એવુ જોયુ શાળા હું જાતી હોય ને મારી ફ્રેન્ડુને કોઈને પૈસા આપપાવે આપડે આપણને હવે ઘરે વાપરવા પચા રૂપિયા આપતા એમાંથી ત્રીસ રૂપિયા એને આપ તમ એને પછી આપડે ખાવાના પૈસા ન માગીએ તો એનેમ થાય પૈસા માંગે આપડી પાસે લઈ લે તમ ચોલા દિવસે આપ્યા તા તો એમ
પછી માંગીએ ને એટલે નામ ખોટું લાગી જાય. સામે તેમ દેવાની ખબર નો પડે.
હા એ છે છે જ બધો તો વાંધો છે.
હા એજ ને એના કરતા એમ કે પૈસો વેર કરાવેલું છે.
હા.
પૈસા નો સંબંધ ન રખાય પલો સંબંધ આપડે રમાઈ રાખીએ લાખ રૂપિયા ન
હા.
જે પૈસો વેર કરાવે ને પૈસા ન સર પણ બવ છોરા ખાય.
હમ્મ.
બવજ સેમલી છે.
બીજું કઈ નહી જો તમે પેલા કસરતને એવું કઈ કરો છો?
હા હમના ઓછી કરું છું, બાકી શિયાળા માં વધારે કરું કસરત.
બરાબર ચાલો ખ ક્યાંય જાવ છો કે ન જતા?
આ હમણાં નથી ઈછાતી હો.
એવું છે.
કારણ કે દુકાન ઉપર વહી જાઓ એટલે ત્યાંથી જ મોડી આવું.
એવું છે.
પછી થાકી જાવ જો રાતે પછી એવી વાસણ ઉમટો કેમ રસોઈ બનાવેને તો દસ્તો વાગી જ જાય છે.
હા બરાબર.
હા પછી હમણાં આમાં ક્યારેક જાય ને ક્યારેક ન જાય એવી.
એવું છે.
હ. પ્રાણાયામ એમ કરીએ વળી સવારે થોડીક વાર.
હા એવું બધું કરે છો.
હા પ્રાણાયામું કરી લે.
હા એ બધું તો સારું એવું તો કરવું. જોએ.
હા એટલે જ ને. અત્યારે પણ ગરમી છે એટલે તારે ગમે નહીં કસરત.
હા ગરમી ના તેમ મને બહુ પરસેવો વળડી છે એટલે બુ ક કસરત કરવાનું જોવું ના પડે ઘરનું કામ કરતા હોય એટલે હાલે તમારે.
હા ગરમી અત્યારે એવી જ પડે છે.
હમ જે આમ બેઠા રેતા હોય કઈ કામ ના કરતા હોય એમ જોવું પડે કશું બાકી તો ના પાડે.
ના આપડે તો એટલી બધી કસરત ની જરૂર ન પડે તો આ તો આપને એમ થાય કે થોડી ઘણી કરીએ સ્વાસ્થ્ય માટે સારી એમ.
હા બરાબર છે.
હા. હું છે બીજું નવીન માં બોલો?
બીજું તો જોતાને.
હ કઈ ખરીદી કરી છે કે નહી નવી.
ખરીદી કરવા જાવું છે મારા બાર.
મોલમાં જાઓ છો કે?
મોલમાંય જાય એવું કાય નહી આપડે મોલમાં છે લઈ લે ને ગઈ વારમાં છે લઈ લે.
હા સન્ડે મોલમાં એ સરસ મળે છે બધું સન્ડે મોલ માં વયું છે હવે.
હા એવું જ કઈ કરું જો હું તમને ફોન કરીશ તમે આવજો મારે પેગા.
હા અમારે વિચાર તો છે સંડે મોર્નમાં જવાનું.
જેક
હ અમુક વસ્તુ સંંગમમાં બહુ સરસ મળે છે.
હમ.
હ તમે દુકાન ઉપર લેવા જાવ તો એનો ભાવ બહુ જ હોય માને સન્ડે મોલ માંથી ખરીદી કરો તો ઘણો ફેર પડે.
હા એ વાત તો માનું જ છું.
હા. હું સાહેબ બીજું જમી લીધું છે?
હા બીજું કઈ ને મને ફોન આવ્યો તો પછી વાત કરી.
હા હા.
હ હ હા બાય.
જય શ્રી કૃષ્ણ.